લો, હાલો, નમસ્કાર. કેમ છે?
શું કરે છે મજામાં?
બસ મજામાં, કેમ છે તું?
મજામાં.
મેં વિચાર્યું કે આજે આપ આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીએ. ભવિષ્યમાં જે ખોરાક અને ટેકનોલોજી.
હા વિષય ખરેખર અ મનોરંજક છે ખો ખોરાક ની દુનિયામાં ઘણા મોટા બદલાવો આવી રહ્યા છે.
બિલકુલ, પહેલા લોક કો કેતા અને પરંપરાગત થી પદ્ધતિઓથી નિર્ભર હતા. પણ અત્યારે તો બધા ટેકનોલોજી પર જ નિર્ ઉપ ઉપર છે
હા મને સાંભળ્યું છે કે હવે વર્ટિકલ ફ્રેમિંગ પણ થઈ રહ્યું છે અને ઈમારતોની અંદર શાકભાજી ઉગાડવામાં આવે છે બોલો
ઓ બિલકુલ સાચી વાત મેં પણ આવું સાંભળ્યું છે કે હવે છે ને લોકો પાણી વપરે ઓછું અને ઓર્ગેનિક રીતે ખાવા મતલબ ઉગાડે
હા શહેરો માટે ખાસ ઉપયોગી બની શકે છે કારણ કે ત્યાં ખેતી માટે જગ્યા ઓછી થઈ ગઈ છે
હા બિલકુલ બિલકુલ સાચી વાત મને તો લાગે છે છે ને આવતા વર્ષોમાં શહેરની
હા અને લોકો ત્યાં શાકભાજી સીધા નજીકથી જ મળી શકે
હા અને તમે પ્લાન્ટ બેઝડ ફૂડ વિશે સાંભળ્યું છે
હા તો તેમાં માણસો જેવો સ્વાદ હોય છે પણ તે વનસ્પતિ નથી બનાવેલ હોય છે હા
ઓ બરાબર ઘણા લોકો પર્યાવરણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારનો ખોરાક પસંદ કરે છે
અલગ આગળ જતા આવા ઉત્પાદકો વધુ લોકપ્રિય બની શકશે
હા અને કે કેટલાક જે વૈજ્ઞાનિકો લેબ ગ્રોનમાં જે તૈયાર કરી રહ્યા છે આ બધું
હા એટલે પાછુંને ઉછર્યું વગર માણસ બનાવી શકાય
હા જે હોય કોશિકોની મદદ થી પણ આ બધું પ્રયોગશાળામાં તૈયાર કરી શકાય એવું મેં સાંભળ્યું છે
હા આ તો મને આશ્ચર્યજનક લાગે છે હ
હા પણ છેને શરૂઆતમાં લોકોને અજીબ લાગે પણ સમય સાથે સાથે બધાને મળી જાય મતલબ બધું
હા એ વાત સાચી પણ ટેકનોલોજીની સાથે ફૂડની જે ડિલવરી થતી હોય ને એ પણ ઘણી બદલાઈ ગઈ છે
એ બગ બિલકલ બિલકુલ સાચી વાત છે કારણ કે મોબાઈલ એપથી થોડી વસ્તુ આપણને મિનિટમાં ઘરે મળી જાય
હા ભવિષ્યમાં તો મને લાગે છે કે ડ્રોન ડિલિવરી પણ સામાન લાવી શકશે
હા એજ કારણ કે ડ્રોન સીધું ઘર સુધી ખોરાક પહોંચાડી દેશે એવું કરી શકાય
હા એનાથી તો સમયની પણ બચત થઈ જઈશે
બિલકુલ સાચી વાત છે અને સ્માર્ટ કિચન વિશે તમારું શું કેવું છે
સ્માર્ટ કિચનમાં મશીન અને સેન્સર હોય છે જે રસોઈને વધુ સરળ બનાવી દે છે
બિલકુલ છે અને ઉદાહરણ તરીકે છે ને સ્માર્ટ ઓવન પોતાની રીતે ટેમ્પરેચર કટ્રોલ કરી શકે એવું માનવું છું
અને સ્માર્ટ ર રેફ્રિજરેટ પણ ખોરાક ની માહિતી આપી શકે છે
હા જો દૂધ ઓછું હોય તો રેફ્રિજરેટર જન કરી શકે
હા ટેકનોલોજી ઘરમાં કામમાં ઘણી મદદ બની શકશે
હ અને પાછું આટી િયલ ઇન્ટેલિજન્સ પણ ફૂડ ઇન્ડ શ્રીમ પ્રવેશી ગયું છે
હા તે કઈ રીતે મત કરી શકે
એ છે ને એ આઈ લોકો ની પસંદગી સમજી ને રેસીપી અને મેન્યુ સમજાવી શકે કે આવું બ બનાવાનું આવું કરવાનું આ રીતે બનાવાનું એવું બધું.
એટલે દરેક વ્યક્તિ માટે અલગ ભોજનની સહાય મળી શકશે.
હા બિલકુલ એવું જ. કારણ કે આરોગ્ય અનુસાર પણ ખોરાક ની યોજના બનાવી શકે છે એ આઈ તો.
જે એ આઈ અચ્છા મને લાગે છે ડયાબિટીસ અથવા અન્ય રોગો વાળા લોકોની આથી વધુ ફાયદો હશે હેને.
હા ખુબ જ મોટો ફાયદો થઈ શકશે.
અચ્છા ઓર્ગેનિક ફ્રુડ નું ભવિષ્ય ક્યાં દેખાય છે.
ઓર્ગેનિક ફ્રુડ ની તો વાત કરું તો અત્યારે તો એની માંગ બહુ જ વધી રહી છે કારણ કે લોકો સ્વસ્થ જીવન તરફ વધી રહ્યા છે.
અને ટેકનોલોજી થી ઉત્પાદન વધે તો કિંમત પણ ઘટાડી શકે એવું માનવું છે મારું.